એકદમ, મારો અવાજ તમને આવી રહ્યો છે?
હા, તમારો અવાજ એકદમ, ક્લિયર આવી રહ્યો છે.
હા, તો અમને તમને આજે, હું જે એસ્ટ્રા મેરીટલ અફેર જે ખૂબ વધારે ચર્ચામાં વિષય છે. તેના વિશે વાત કરવા માંગુ છું, અત્યારે તમે જોયું હશે, ઘણી બધી એવી યુવતીઓ છે, જેમના એક થી બે દીકરાઓ હોય છે. જેઓના લગ્ન પણ થઈ ગયા, ઓછા છતાંય તેઓ એસ્ટ્રા મેરિટયલ અફેર કરે છે, અત્યારે તમે જોવા જાવ તો, જે બધી ભાભીઓ છે, અત્યારે જે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે, તેઓ ઘણા બધા યુવાનોને ફસાવે છે, અને તેમને શારીરિક શોષણ કરે છે, તો તે અત્યારે ખુબ જ ખરાબ કહેવામાં આવે છે, પહેલામ તમે જોતા હતા તો. છોકરીઓનું શોષણ થતું હતુ, પરંતુ અત્યારે જે બધી ભાભીઓ છે. તે આપણા બધા છોકરાઓનું શોષણ કરે છે, તો તે વિશે આપણે થોડું જાણવું જોઈએ. અત્યારે તમે જોવા જાવ તો, જે ટ્યુશન ટીચરો છે, જે ઘરે ટ્યુશન આપે છે. તેઓ છોકરાઓને એકલા ટ્યુશનમાં બહાને બોલાવીને, તેમનું શારીરિક શોષણ કરી લે છે, અત્યારે સુરત ની ઘટના એક સામે આવી હતી કે, જે ટીચર હતી તે ઓગણત્રીસ વર્ષની હતી, અને તેના લગ્ન પણ થઈ ગયા હતા, અને જે ચૌદ વર્ષના જે છોકરા છે, તેના જોડે તેને શારીરિક સંબંધ બાંધ્યો હતો, અને તે છોકરાને કીધું હતું કે, આ બધું તું કરશે તો, હું તને સારું શીખાવીશ, અને સારું ભણાવીશ તો, આ બધું ખુબ જ નુકસાનકારક થઈ રહ્યું છે, તો આ બધી બાબત તે તેઓએ સમજવું જોઈએ, અને તેઓ એ આ બાબતે ને સમજશે, તો આગળ જતા ઘણી એવી તકલીફો ઊભી થઈ શકે છે, અત્યારે તમે જોવા જાવ. તો જે રિલેશનશીપ છે, તેનું ખુબ જ રજ્યા ઉડાવવામાં આવી રહી છે, અત્યારે હું એક મારા ફ્રેન્ડ ની જ વાત કરું તો, તે એક અત્યારે ઘણી બધી છોકરીઓ જોડે વાતો કરે છે, જેના કારણે અત્યારે ટ્રસ્ટ બિલ્ડ થવો એક ખુબ જ નુકસાનકારક બની ગયું છે, કારણ કે તમે જોવો. તો છોકરીઓ આપણા ઉપર ટ્રસ્ટ કરે છે, તો આપણે તેમનો ટ્રસ્ટ સાચવવો જોઈએ, પરંતુ તેઓ આવું નથી કરતા. અત્યારે હું મારા જ એક ફ્રેન્ડ આર્યન ની વાત કરું તો, તે ઘણી બધી છોકરીઓ જોડે વાતો કરે છે. અને તે ઘણી બધી છોકરીઓ જોડે, શારીરિક સંબંધો પણ બાંધે છે, તો તેને આવું બધું ન પવું જોઈએ તે, આવું બધું કરીને, તેની જે ગર્લફ્રેન્ડ છે તેનો. વિશ્વાસ તોડી રહ્યો છે, તો તેને સમજવી જોઈએ, મારા બીજાણા બધા મારો ફ્રેન્ડ છે, એ એની જોડે વાત કરે છે. તેની એક પત્ની પણ છે, અને તેને પોતાના ગામમાં પણ એકબી જોડે વાત કરે છે. અને બહાર પણ ઘણી બધી ભાભીઓ જોડે વાતો કરે છે, તો તેને આ બધું બંધ કરી દેવું જોઈએ. અને તે ભાભીઓ પણ જાણે છે કે, તેની પત્ની છે, છતાંય તેને સપોર્ટ કરે છે, અને તેને શારીરિક સંબંધ બાંધવા દે છે. તો આવું ન કરવું જોઈએ તો, હું એ જ કેહવા માંગુ છું કે, આવું બધું કરીને. જો તમે ટ્રસ્ટ તોડશો તો, પછી આગળ જતા તમારી જોડે પણ તે આવું થશે, તો તમારો ટ્રસ્ટ તૂટશે, તો તમને કેવું થશે, તો આ બાબતે સમજવું જોઈ તમ માનવું છે, આ બાબતે
તમારી વાત એકદમ સાચી છે કે, લોકોએ દ ગણી ની હોય તે, છતાંય તેઓ બીજી જો તે, બીજી વ્યક્તિથી જેમ કે ભાભીઓ જોડે વાત કરી રહ્યા છે, કેમ કે તે તેઓ પોતાના માટે સારું ન હતું, પણ ભાભીઓ તેઓ પોતાનું ઘરનો જે ખર્ચો હોય તે તેઓ બહાર વ્યસ્ત કરી રહ્યા છે, જેવો કે પોતાને ઘર તે જ ખર્ચો પોતાને ઘર, અને હ હાઉસવાઈફ પર ખર્ચ કરશે કે તેઓ સારું અને ખ સારું અને, ગણું કમાવી શકશે જેઓ તે તે, લોકો ઘણો શારીરિક સંબંધ બનાવવા માટે લોકોને અન્ય, લોકો ઘણી જગ્યા વાત ઘણી છોકરીઓને ફસાવીને જેમકે, તેઓને વાત કરી રહ્યા છે જેમ કે મેરેજ, વાઈફોને પણ ઘણી જગ્યા, ફસાવી રહ્યા છે જેમ કે તેઓને પોતાના હાઉસવાઈફ, શારીરિક સંબંધ બધાવી રહ્યા છે જેમ કે તે, ખૂબ જ ખરાબ વાત છે જેમ જે લોકોની લાઈફો પણ ખરાબ થાય છે તેમાં ખૂબ જ, ઝઘડા જાણો છો કે ના સમયમાં લોકો એ, ટ્રસ એ એક કઈ હતું જ નથી જેવુ, કે લોકો અન્ય શારીરિક સંબંધો બાંધી રહ્યા છે જેઓ કે લો પોતાના હાઉસવાઈફ પણ તેઓને ટ્રસ્ટ તોડી રહ્યા છે જેઓ કે પોતાનો, વિશ્વાસઘાત કરી રહ્યા છે જેમ જે અન્ય લોકો તેઓ, કોઈક નોકરીઓ નોકરીએ પર જાય તેઓને નો કરી કે પછી, અન્ય જો કે કામ કરતા હોય તા તેઓના શારીરિક સંબંધ, બંધાવા માટે તેઓએ અન્ય છોકરી કે જેવુ, પ્રાણીલી વિવાહ વિવાઓ વિવાહ થઈ, થયેલી હોય તેઓ ફસાવીને તેઓ શારીરિક, સંબંધ બંધી રહ્યા છે તેને અન્ય લોકો તેઓ પૈસા કઢાવવા માટે પણ લો કો અન્ય, અન્ય માટે શારીરિક સંબંધ બંધાવી રહ્યા છે તેઓ પૈસા કઢાવતા હોયને, તેઓને શારીરિક સંબંધ બાંધી રહ્યા છે. તમે જાણો છો કે આજના લોકો આજના જમાનામાં લોકો ઘણા વ જોયા છે તેઓ પોતાના, પોતાના જરૂરિયાત માટે જ રાખે છે ને અને જરૂરિયાત, પતે તો પ પૂરી થાય તો તેઓને છોડી પણ દે છે અને તેથી તે છોડવાના કારણે તેઓ, તે વ્યક્તિ ડિપ્રેશન કે પછી અન્યમાં આવે, વ્યસનમાં આવી જાય તો તેઓને, મરવાનો પણ વારો આવે છે જેવો કે તને અન્ય, અન્ય લોકો આજના, લોકોમાં ઘણો વ્યર્થ જોવા મળે છે તેમાં તમે શું જણાવા માંગો,
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું એ રીતના, અત્યારે ઘણા લોકો એક્સ્ટ્રા મેરિટલ અફેર માં ફસાઈ રહ્યા છે જે ખુબ જ નુકસાનકારક, જેઓ નહું તો એવું જ માનું છું કે, આ બધુંથી જેમ બને તેમ દૂર રહીએ તેમ સારું અને તમે જેમ કહ્યું જેમ, અત્યારની જે બધી ભાભીઓ છે તે પૈસા કમાવા માટ તે ઘણા બધા ધંધાઓ ચલાવી રહી છે. અને તેઓ શારીરિક દેહ વેપાર પણ કરી રહી છે. તથા આવું બધું ન, કરવું જોઇએ. હવે અત્યારે તમને જણાવવામાંતા ખુબ જ પેલું દુઃખ થાય છે કે અત્યારે ઘણી લોકો છે એવું- વિડીયો લઈ લે છે અને વિડીયો લઈ લે છે જેના દ્વારા બ્લેકમેલ કરીને- તેઓ ઘણા બધા રૂપિયા કઢાવી લે છે અત્યારની જ વાત કરો તો અમારા અહીંયા નો એક છોકરો- નો વિડીયો લઈ લેવામાં આવ્યો હતો અને તેને ઘણી બધી બ્લેકમેલ કરવામાં આવ્યું હતું કે તું- અમને પૈસા ન આપશે, તો અમે તારો આ વિડીયો વાયરલ કરી નાખશું, અને અમને જોવા જઈએ તો. અત્યારની સોસાયટી અને કલ્ચર ખુબ જ બગડી ગયો.